હલો
હા અવાજ આવે મારી?
હલો.
હા અવાજ આવતી છે મારી?
હ અવાજ આવે છે.
હા મને આવે છે તમને આવે છે?
હા હમણાં આવી બોલો કેમ છો?
ધા મજામાં તમે કેમ છો? હલો. હલો. હલો.
હલો.
હા તમને અવાજ નથી આવતી.
આવતી છે બોલો. હલો ના ના મને આવે છે તમારી અવાજ બીજું બોલો શું કરો છો તમે?
બસ કઈ નઈ આ સવાર ન કઈ તું હવે થોડુંક બસ જમાનું રહ્યું છે બાકી બધું કામકાજ કરી મા કોનેવા આવે.
હવે ફ્રી થઈ ગયા હ એકદમ ફ્રી થઈ ગયા તમે તો.
હમ. સાચી વાત છે.
હમ. હું પણ બસ આ કામ વાામ કરીને હમણાં જસ્ટ ફ્રી થઈ છું છોકરાઓને એજ કેવું છે ફટાફટ જમી લે તમે આમ તેમ એજ મારું તો ચાલતું હો જ છે. છોકરાઓને પણ છે ને હવે અ ડિસિપ્લિનમાં જ નથી રહેતા. હ હ.
સાચી વાત. મને ભી આમ આમ કેને જીવનમાં એકદમ ડિસિપ્લીન તો બહ જ જરૂરી છે કેમકે ને બી આવડવા જોઈએ કે ભઈ લાઈફ કેવી રીતે આપણે ડિસિપ્લીનમાં રાખવા જોએ એમ.
હા તો સાચી વાત.
અને હલો.
શું કેવો તમારી અવાજ જેમ થોડીક સરખી નથી આવડતી આમ ઓ એકદમ બરાબર આવે છે એકદમ
હા હ તમારી વાત એકદમ સાચી છે જો હ છે ને માણસ જો મહેનત મહેનત તો મહત્વની છે જ માણસને મહેનત કરશે બધું કરી લેશે પણ જો એના અંદર ડિસિપ્ન ડિસિપ્લિન જ નહીં હશે ને તો એ વધુ લાંબા સમય સુધી નહી ટકી શકે.
સાચી વાત તો એટલે એમ કેઈ ને જીવનમાં બધું બું બરાબર હોવા જોઈએ જેમ સમય નો બીદમ પાલન કેવી રીતે કરવાનું આપણી રૂટીન લાઈફ કેવી રીતે હો જોઈએ. આમ આપણને આમ સુપ ખાવા જોઈએ યોગ્ય કે આમ આહાર કેવી રીતે કરવું કે ભાઈ આપણા શરીર માટે શું સારું સારું આમ ન કે ભ કઈ બી ખાઈ લેવાનું. એટલે બધું આમ નિયમ બરાબર પાલન કરવા જોઈએ મેં તો એજ ક કે ભાઈ બધું લાઈફમાં બધું મેન્ટેન કરવા જોઈએ.
જે વ્યક્તિ છે ને સવારે વેલા ઉઠે અ પછી સમયસર એનું કામ કરે નિયમિત એનું જીવન જીવે ને તો એ ઘણી સમસ્યાઓથી બચી શકે છે.
હમ સર. એજ આપણેેમ નિયમિત આપણે કેવી રીતે. દરેક કાર્ય આપ કેવી રીતે કરવાના નહી કરવાના એ આપણા પર છે ભાઈ
હા અને એ છે ને ડિસિપ્લનનો પે હમ હમ્ અને મારા ખ્યાલથી તો છે ને ડિસિપ્લીનમાં રહેવાનું મુખ્ય કારણ પણ છે ને એ જો હોય કે સમયનું પાલન કરવું એ જ મુખ્ય કારણ છે. એજ મહત્વનું પણ છે અને એ એજ માણસને સમજવું પણ જોઈએ. એ જને આગાડી પણ લઈ જશે એ.
હા તો બધુ આવી ગયું. એમાં મેં તો એજ કેવું માનું કે ભાઈ ડિસિપ્લન એ આપણા પર છે કે આપણે કેવી રીતે આપણી રૂટીન લાઈફમાં આપણે શું શું આપણે અલગ અલગ ચેન્જીસ લાવવા જોઈએ. કે ભાઈ સ્વસ્થ માટે જઈને શરીર માટે જ વાર કે આપણે કેવી રીતે સ્વસ્છ રાખવાનું આપણે શરીર ને કે આપણે જીવનમાં કેવી રીતે આપણે રોજ રૂટીન આપણું બનાવાનું કે ભ કસરત કરવાની કે ભ પૌષ્ટિક ખોરાક લેવાનો એમ
હમ હા સાચી વાત તમારી અને આ બધું છે ને એક બાળકને શીખાવવું ખુબ જ જરૂરી છે અને સાચું કવ તો જો વિદ્યાર્થીઓ માટે પણ સમય સમય અભ્યાસ કરવો અને રોજનું આયોજન બનાવવું મતલબ કે મારે આટલા વાગ્યા સુધી ભણવું છે આટલા વાગ્યા સુધી મારે રમવા જવું છે. તો એનું જીવન ખુબ આગળ વધી શકે એનાથી
સાચી વાત એ ત
હમ અને અ અને માત્ર એ લોકોને અભ્યાસ જ નહી મેં તમને નહી કીધું કે એમને સમય ન શું કહીને એમ રમવા માટેનો પણ સમય નક્કી કરવો જોઈએમ ખાવા પીવાનો પણ સમય નક્કી હોવો જોઈએ આવી બધી આદતોથી જ બાળક ડિસિપ્લન માં રહે.
હા સાચી વાત આપ આપણે જેમ આપણે આપણા છોકરાઓને રાખશો એવી રીતે એ બી રહશે નીતર આપણે એલોકોને આમ છોડી દેેશું તો ન એ બધું શું કે એ લોકો ના મુજબ પ્રમાણ એ લોકો કરશે. એમ નલા થી જ આપણેને એવી રીતે ટેવ પાડી મૂકી છે તેલ ની બી ખબર છે કે અમારા મમ્મી પપ્પા કેવી રીતે મને રાખે છે ડિસિપ્લનમાં કેવી રીતે એમ ક આખા બંધનમાં જ રાખીએ છીએ પણ એલ્કોનું બી રૂટન એવી રીતે બનાવે કે એલ્કોમી એ રૂટીન ના હિસાબ બલ ચાલે એમ
હા સાચું ક દોર
શું શું સાચું છે શું ગલત છે એમ છો છોક હોય કે છોકરી હોય એ લોકોને એક સન્માન જ રાખ્યા
અને નિયમિત એ લોકોને વ્યાયામ કરાવવું જોઈએ અ સારો આહાર આપવો જોઈએને શરીરને સ્વસ્થ રાખે એ એવી રીતે સ્વસ્થ જીવન એમને જીવવું જોઈએ
હા કરેક કરે
હા બરાબર જાઈ
હા સાચી વાત કીધી તો એ તો પરત છે કે આપને એ લોકોને કેવી રીતે રાખીએ અમારા મમ્મી પપ અમારા ભી અમારા જમાના મ અમે નલા હતા તો અમારા મમ્મી પપ્પા ભી અમને એવી રીતે જ રાખતા કે ભાઈ લાઈફ મતલબ હા કુટી કુટી હલ કોને તો તોી આપ આપણે થોડુંકમ એ લોકોથી ભ અલગ જ રાખીએ પણ એ લોકો ના જમાનામાં ભ એ લોકો જેવી રીતે રાખતા એ લોકો ન આમ નિયમ એ આપણને પાલન કરતા વિચવાનું રા ભાઈ ટાઈમ પર સુું જવાનું હમણાં પેલાના જમાનામાં તો બઉ ભય ઉતર છે
હમ ખૂબંદ આવે તો
આપણા આપણા જ જેટલું રાખીએ કેમ કે આપણા એટલું તો બંધશ માને નહી રાખી શકે છોકરાઓને બી
કાર સા હા એું આપડે એડ ડિસપ્લનમાં રાખવું જ જોઈએ એ ડિસિપ્લન કોને આગળ જ આપણું છોકરું હોય તો કસે જાય તો પણ એ ત્યાં ડિસિપ્લિનમાં વર્તાવ કરે તો એનો જ સારો પ્રભાવ પડે ત્યાં પર કે હા છોક કેટલો સરસ છે ડિસિપ્લીિનમાં રહેશે
હા તો સાચી વાત તો બાકી ઘણા જણના તો આમ બચાવો એટલા બધા એ હોય તો એ લોકોથી કંટાળ જાય તો એ લોકો ને છોકરાને હોસ્ટેલ કી દઈ એમ એલ મે તો એમ કેવું કે હોસ્ટેલ મુૂકવાની બી જરૂરત નહી પડે અગર પોતામાં ચેન્જીસ લાવી દે કે ભાઈ હા અમને ખબર કે અમારે કેવી રીતે એ બધું કામ કરવાની બી જરૂરત નહી કે ભાઈ એ લોકોનેમ મકવા પડેલ ઠીક છે કે ભાઈ કોઈની મજબૂરી હોય એમું કે બાકી ઘણા બધા તો એમ પોતાના છ થી કંટાળી ને એ લોકોની લાઈફ સાઈલ ચેન્જ કરવા માટે ભી આમ હોસ્ટેલ મૂકી દે કે આમ બીજા કઈ આમ સેન્ટરમાં મૂકી દે કે બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દે એમ
હા એ વાત પણ તમારી સાચી અને બીજી એક છે ને મહત્વની વાત તો એ છે કે છે ને માણસે પોતાના અ વચનોનુંું પાલન કરવું જોઈએ કે આ કીધું છે કે હું આટલા વાગે આ કરીશ કે તને આપી શ મ ગમે તે વચન કરી્યું દીધું હોય તો એનો પાલન કરવું જોઈએ કારણ કે એ પણ એક ડિસિપ્લિન માં જ છે અ જે વ્યક્તિ પોતાની વાત પર ંગ રહે છે ને તેના પર લોકો ઝડથી વિશ્વાસ પણ કરી લે છે
હા તો એ તો કેવું કે હું ક જીવનમાં એક અનુશાન અનુશાસન બનાવી દો કે ભાઈ આપણને ટાઈમ પર ટાઈમ કેવી રીતે મેનેજ કરવાનું એમ એક ટેબલ બનાવી દવ કે દવા દરરોજ આપણે સવારે ઉઠીને દિવસમાં મત મહત્વપૂર્ણ કામ શું શું કરવાના છે કે ભાઈ દરરોજ વા માટે આપણને શું શું આપ આપણને શુંતા પહેલા જ આપણે નક્કી કરવા જોઈએ કે આપણને ઉઠીને શું શું કામ કરવાનું આપણું એક પ્લાન ચાર્ટ બનાવી દવ
તે એકદમ હમ. હા એકદમ સાચું કીધું જો આ છેે ને જીવનમાં આપણે સફળ બનવું હોય ને તો આ વાત તમે જે કીધી ને એ એકદમ સાચી વાત છે એ આપણે નોટ જ કરી લેવી છે કે રોજના કામ માટે છે ને નિયમિત એક રૂટીન બનાવી દેવું જોઈએ કે હું સવારે ઉઠીસ આટલા વાગે એક્સસાઇઝ કરી આટલા વાગે નાસ્તો કરી એકદમ રૂટીન બનાવી દ ના હિસાબથી જ ચાલવું જોઈએ હ આવા નાના નાના લક્ષ્યો છે ને આપણને આગાળ વધવામાં મદદ કરે એમ
તો આપણે મેં તો કેવું કે કોઈને આમ બહ આમ એ પડે કે ભાઈ શું કરવાનું મે તો કઈ સ્નાન ચાર્ટ બનાવી દો એટલે આપણી લાઈફ બી ઝી થઈ જાયને આપણી લાઈફીમ ડિસિપ્લન થઈ જાય પછી તમને ખબર પડે કે ભાઈ આપ પણમાં શું શું એમ ચેન્જીસ લાવો જેવો છે
હ અને એક વાત કેવું આપણેે છે ને ભલે છોકરાઓ યા આપણા કે ગમે તે એ લોકો પર એકદમ કડક નિયમો નહીં રાખવાના એટલા મતલબ એવા નિયમો રાખવાના જેનાથી શુ કે જિમ્મેદાર બને બસ એટલા નિયમો રાખવાનું એકદમ કડક સ્ટ્રિક્ટ પણ નહી બનવું
ના અમારે તો ફિક્સ અમારે અમારે તો ફિક્સ કે અમે સ સેટરડે સન્ડે તો છોકરાને ફ્રી જ રાખયે એવું ન કે ફૂલ ડિસિપ્લનમાં એ બી પાલન કરીએ એવું ની કે ની કરી પણ એ કોને ખબર છે કે સડે એ લોકનો હા મંડે ટુ સેટરડે મમ્મી પપ્પા નો ને સન્ડે અમારું છે એટલે એ લોકો ના હિસાબે જ પણ એ લોકો એ લોકો ભી એ ડિસિપ્લીનમાં રહી કે સન એ અમે મમ્મી પપ્પા અમને ખબર છે કે ભાઈ કઈ બંદન માની રાખશે પણ એલકો ને બી એલકો એવી ત કાય છે કે તેલી બધું એ નિયમ નું પાલન ભી કરે એમ
હમ હા નહી પણ આ સાચું છે અને છે ને આપણે છે ને આપણા ગુસ્સા પર પણ નિયંત્રણ રાખવું જોઈએ અને બીજા સાથે છે ને એકદમ અ સોફ્ટથી વાત કરવી જોઈએ એકદમ ડિસિપ્લિન મારે એવી રીતે અને સારા સ્વભાવ અને સારા સં, જો આપણે આપડા છોકરાઓને આપીએ ને તો તે સૌને સારું જ લાગે જો પૈસા ન યોગ્ય ઉપયોગ કર તો આપણેે એ લોકોને બતાડીએ જ છે કે બિનજરૂરી ખર્ચા ટાળવા જોઈએ અને એની જોડે જોડે ડિસિપ્લીનમાં પણ રહેવું આપડણે એમને શીખાડવું જ જોઈએ
સાચી વાત તો
પાચન કરે પ્રાર્થના કરે અને મન શાંતિ રાખે એ બધું આપણે એમને શીખાવવું જ જોઈએ
સાચી વાત તો ને આપડે જેટલું
સરસ વાત કરી અને એટલે આપડે પણ છે ને આજથી સમયનું પાલન અને એનું બધું જવાબદારી આપે પણ લઈશું અને જીવન માં આવી રીતે અગાડી ડિસિપ્લીનમાં રહેેવાનો પ્રયત્ન કરતા રે શું ઠીક છે
ચોક્કસ ચોક્કસ અમે તો પાલીએી છે હજુ કાંઈ
હા અગાડી જવું હા એજ એજ ચાલો મળીએ પછી હા
હા